હેલો એ મને વાત કરવાનું હતું તે જે સ્ટોરી લગાવેલી હતી કપડા ક્યાંથી લીધી હતી
મે મેં તો એ કપડા તે શોરૂમ માંથી લીધી લીધેલી હતી
ઓ મને બહુ મસ્ત લાગેલું એટલે તો પણ મસ્ત.. તું અને ગાઉન પણ બહુ મસ્ત લાગેલું મને
હા ત્યાં છે ને
ક્યાં છે મને બતાવ
હા અહિયા છે થોડીક દૂરમાં
બઉ સારું એક કામ કર જે તું મને.. ને મળજે ને તો હું તારે સાથે જવાની
હા ઠીક છે ક્યારે મળવાનું તું
તું પેલા એ તો બતાવ કપડાને ક્વોલિટી કેવું છે સારું છે કે નહી
કપડા ની ક્વોલિટી બહુ મસ્ત છે બસ સારો કપડો હતો તે તેનું ફેબ્રિક એકદમ મસ્ત
હા ચોક્કસ મેન
હા
તો શું શું લીધું
ત્યાંથી બહો સારો બઉ બધો કપડો મેં લઈને આવી
ઓ હા મને મેં તારું સ્ટોરી જોયું ને તો મને બહુ સારું લાગ્યું એટલે
હા, મેં ગઈ હતી એક વખત અને ત્યાંથી એક દ એક જ વખતમાં ભે મતલબ ઘણું બધું લઈને આયવી ત્યાંથી.
ઓહ બહુ મસ્ત છે તો તો હા એ તો સ્ટોરી જોઈ તમે પૂછ્યા કરું ક્યાંથી મારી બેનને પણ કીધું કે અ ક્યાંથી લાયવી હશે કોલ કરીને પૂછી લઉ એવું બ
હા કેમ કે ત્યાંનો કપડોનો એકદમ મસ્ત હોય ને એટલે જ મેં એક વખતમાં ઘણું બધું લઈને આયવી.
શું શું મળે છે ત્યાં?
જેવું કપડું જોઈએ તેવું મળે ત્યાં.
હા તો પણ બતાવની શું શું મળે પેન્ટ જીન્સ વગેરા વગેરા મળે કે નહીં?
જીન્સ ટોપ ફોક ગાઉન જે જે પણ હોય કઈ પણ કઈ પણ એવું ના હોય કે ન મળે ત્યાં.
બધી વસ્તુ સારી રેય ને?
બધી બધી કવોલિટી નંબર વન.
કોસ્મેટિક વગેરા?
કોસ્મેટિક પણ છે ત્યાં તો.
હા હા મને લિસ્ટિક વગેરે જોયું હતું.
હા ત્યાંની કોસ્મેટિક સમાન પણ બો સારી છે.
એ કેટલું છે એનું બ બજેટ?
અ
પ્રાઈઝ કેટલું છે મેમ?
એમની પ્રાઈઝ ઓછામાં ઓછી ઓછામાં ઓછી અ જેમ કે જે અ મતલબ ક્વોલિટી ઉપર ડિપેન્ડ કરે ને.
હા એ તો બરાબર છે. હા, મને પણ પપ્પા માટે જીન્સ જોયું હતું અને મમ્મી માટે ગાઉન મારી બેહન માટે ટી-શર્ટ વગેરે જોયું હતું.
હા ત્યાં છોકરા અને છોકરીનો પણ મળે છે બધ બધા બધા લોકોનું મળે.
કોનું મળે?
હા.
તો સારું છે મેં પણ જવાની. તું આવજે મારી સાથે ઓકે.
જયારે જવાનું હોય ત્યારે મને કોલ કર જે મેં ચલ મેં તને લઈ જઈશ.
હા હા મેં તારા સાથે જ જવાની. અયાન ના નાલ છોકરાઓ માટે મળે કે ની મળે?
મળે ને. છોકરીઓ માટે તો બો બો છોકરીઓ માટ ટે નાની છોકરીઓ માટે તો બો સ સુંદર સુંદર કલેક્શન છે ત્યાં.
હા હા હા મને નાહલા છોકરા લોકોને માટે પણ જોઈએ કેમકે મ મારી બેહેનની છોકરી છે ને ત્યાં આવ આવવાની છે અહીંયા બે ત્રણ મહિના પહેલા તો મેં વિચાર્યું કે એ લોકોન માટે શોપિંગ કરી લઉં.
હા, ચાલજે મારી સાથે. જવાનું હોય તો કેજે મને.
હા આવાની તારી સાથે જ આવાની.
આ સારું.
કોટન વગેરેનું બધું સારું છે ને ક્વોલિટી?
હા બધું સારી ક્વોલિટી છે. ત્યાં
એ સા સારી કઈ કઈ મળે છે? સાડી મળે છે કે નહીં?
સાડી મળે ને.
હા.
જેવી જેવી જોઈએ તને ઈ ન્ડિયન વેસ્ટન જેવી સાડી જોઈએ તેવી મળે ત્યાં.
ઓહ, વાવ નાઈસ. હા, મને જોઈએ. ટલે
હા, ચાલજે તો લઈ લેજે.
હા, મારી બેન કેતી છે કે શૂઝ વગેરા મળશે કે ની મળશે ત્યાં?
બધું મળશે કઈ પણ એવું ની હોય કે ની મળે.
અરે, મારી બેહેનનું લગ્ન છે ને એટલે મેં વિચારયા કરું એટલું બજટ પણ ની મળે કોઈ સસ્તું જગ્યા મળે તો બધું લઈ લઉ ત્યાંથી જ.
હા, ત્યાં તને ફાવશે લેવા માટે.
લહેંગા વગેરે મળે છે?
હા, જે પણ જોઈએ મે કવું ને કે જે પણ જોઈએ તને તે મળશે ત્યાં.
બો સારું કહેવાય તો.
હા.
હા, આમ મને તો ક્લીપ વગેરા પણ જોઈએ ત્યાંથી જ લેવાની બધું મેં
હા, આવજે એ ક જગ્યા થી તને સારું મળી જશે.
અરે, ખાવા ખ ખાવાનું વગેરે બધું?
ખાવાનું તો બહાર જોઈએ ને?
હા, એ તો બરાબર છે ની બધા મિક્સ રેશે ઉપર ઉપર કપડું રે અને નીચે ખાવાનું બધું.
હા, હોય ને કઈ મતલબ ક્યાં-ક્યાં હોય પણ એ એનું ની ખબર મેં બસ કપડો લઈને આવી ગઈ હતી.
ઓફર-ઓફર રહે છે કે ની?
ઓફર-ઓફર નું તો ની ખબર હમણાં મે મને.
તો ત તું કોની જોડે ગયેલી હતી?
મેં મારા મમ્મી સાથે ગયેલી.
ઓહ, સારું છે તો. મને કે મને કેવા જોય હતું ને મેં પણ ચાલતી.
હા મને ની ખબર હોતી કે તું ચાલશે એટલા માટે મેં
ની મને મેં તારું સ્ટોરી જોયું ને તો મને તારું ટોપ બો મસ્ત લાગ્યું. તો મેં પછી મારી બેનને પણ બતાવ્યું કે જો કેટલું સારું લાગે એનું ટોપ એને પણ બો મસ્ત લાયગુ ચાલ પૂછી લઉ તારાથી. કેવું છે. હમ્મ.
સારું.
ક્વોલિટી બધું સારું છે ને એકદમ?
હા, ફર્સ્ટ ક્લાસ છે.
એવું તો નથી ને કે ઇ એક વાર યુઝ કર્યા પછી એનું કલર નીકળી જાય ક કપડું ફાટી જાય ફાટેલા નીકળે એવું તો ની મલે ને?
ની એવું ની થાય.
કપડા મારતી મતલબ મસ્ત છે ને.
હા બો મસ્ત કપડો છે એકદમ એવું છે ને જેવી આપણે પહેરીયે ને તો આમ ને બો સુકુન જેવું લાગે. ગે.
જીન્સ જીન્સ વગેરા?
બધું સારું ક્વોલિટી છે એકદમ.
અરે જીન્સનું તો બરાબર છે ને કેટલા નું આવી જશે તો પણ જીન્સ?
અ સાત સોમાં બે જીન્સ એવું મળશે.
હા સાતસોમાં બે જીન્સ બોવ મસ્ત ઓફર છે યાર. તો મને પણ જવું પડ શે મોલ.
હા.
હા જવું જ પડશે ને લગ્ન પણ છે. બેન માટે પણ લઈ લઉં. કઈ કપડા વપડા છો બેનની છોકરી પણ આવાની એના માટે શોપિંગ કરી લઉં તો સારું છે તે મોલમાં.
હા ત્યાં તો છસો માં ત્રણ ટોપ મળશે તને.
છસો માં ત્રણ ટોપ બોવ મસ્ત ઓફર છે યાર.
હા.
મા તુંએ મને પહેલા નહી બતાવેલું બતાવતી તો મે કયારથી ખરતી.
ચાલજે કઈ નઈ હમણાં પર ચાલી શક તી અમે.
હા હા તો ટાઈમ નીકાળ તો જ આપડે જઈશું.
હા.
હા હા. નાના છોકરા ને તો મળે છે ને એના પરફેક્ટ એકદમ?
હા એકદમ પરફેક્ટ મળશે.
ઓકે ઓકે કોસ્મેટિક નું પણ છે ત્યાં બધું. તો બરાબર છે તે મોલ. હા મેં આવીશ. તો કરીશ શોપિંગ.
હા આવજે.
હા ઓર બતાવું ત્યા કેવું લાયગુ તને?
મને તો ત્યાં બોવ સારું લાગ્યું.
ઓફર ઉપર મલે તો બતાવજે મને. ઓફર એ તો સારી ને.
ઓફર થાય તો બતાઉ તને મેં.
હા ઓફરમાં જવાનું ઓફરમાં વધારે ફાયદો રેહને.
હા.
હા, મેં મારા ફ્રેન્ડ લોકોને પણ કહું. ત્યાં જ આપડે બધા જઈ તું ઓફર રે તો તો સારું પણ રે.
હા, મલીને બધા જઈશુ ઓર
હા. મમ્મીને માટે પણ કઈ ના કઈ લઈ લઉં.
હા, બો સારું પડશે ત્યાં તને.
હા. કો તુંએ યુઝ પણ કર્યું છે ક્વોલિટી પણ સારું છે તો બરાબર હશે.
હા.
હા. હા, મેં આવવાની એમાં શું આ આવાનું જ પડશે ને.
હા, સારું.
હા, મારા માટે કુર્તી લેવાનું છે, ટ તુંએ જે ટોપ લીધું એ લેવાનું છે અને ભાઈ માટે જીન્સ અને લિપસ્ટિક વગેરે ત્યાંથી લેવાનું છે મને.
હા, લઈ લેજે બધું લઈ લેજે તું ત્યાંથી.
હા. હા, લેવાનું જ પડશે ને કેમ બેહેન નું લગ્ન છે તો લેવું જ પડશે.
હા.
સારી દેખાવાનું ને બ એક વાર તો મોકો મળે છે લગ્ન વગેરોમ પેરવાનું સારું સારું.
હા, બો
મળીશું ઓકે.
હા, ઠીક છે.
હા, ચાલ ઠીક છે બાય.
બાય.